હા...
એવું.... હેલો.......
હલો... અવાજ આવે છે. હા... ઓવે આયો અવાજ હલો....
હલો....
અવાજ આવે છે મારો.
હા તમારો આવે છે.
ઓકે હું મને તું કેલું રીંગ વાગે છે પણ આવો પેલા ઉઠ્યો નહી પછી જોયું તોું ચાલુ થઇ ગઈ પછી મને નેટવર્ક ઈસ્યુ લાગે છે.
ના..
એ શું કરો છો તમે
કઈ નઈ બસ બેઠી છું.
બેઠા છો મારા મારા બે હ બહુ જું મારે કોલ બે ત્રણ બાકી હતા એટલે મેં મેસેજ કર્યો હતો. મારા ત ખાસા બધા બાકી. ઓ ઓકે મારે તો ક ત્રણ દિવસ ના બાકી હતા પછી કાજેપત્યાં બીજા આયા પછી ક્યાર નહી હું એ જ ટ્રાય કરું છું મીધું કોણ ફ્રી હશે એક તો આજે સેટરડે છે ને તમેધું કોઈ ફ્રી હોય કે નહી હોય પછ સડે તો કાલ પતી ગય
ના મારે પછ ગયા હોત કરના પણ પેલો ઈસ્યુ આવતો હતો ને
ઓકે તારા કોલ પતિ ગીયા બધા ઓ મારે કોલ પતિ ગીયા બધા
ના ના બાકી છે.
ઓકે તું શું કરે છે.
ઓ આચાયે હ સ્ટડીસ કરું છું ફિઝિયોથેરાપી.
ઓ. આઓ પીજી. ક્યા ફર્સ્ટ ઈયર કે સેકન્ડ ઈયર. હલો..
હલો...
હલો ફર્સ્ટ ઇયર કે સેકન્ડ ઇયર.
એ નબર.
ઓકે તો તો બહ સારું છે. તો ક્યાંક બહાર જવાનું છે. વિચારી શું હોય ગ્યા યર પૂરું થાય ઓકે નહી તો તમારે ફીચર તો બહાર સ્કોપ વધારે છે.
હા ધ્યાન છે મને.
હમ તો અત્યારથી કઈ દઉં બેસ્ટ ઓફ લક જલ્દી જલ્દી ભણી સારા પર્સન્ટેજ લાઈને બહાર જતા રહો. સારી તો થઈ જાય. આમ તો આપડે ફમાં ફિઝિયોથેરાપી નો અહિયાં પણ સારું એવું છે તો કોઈ વાંધો નહી આવ તો પણ બાર વધારે વધારે સ્કોપ સારો હા કારણ કે આપડે ત્યાં પોતાનું ભી કરી શકીએ છીએ અહિયાં આપડે પોતાનું વિચારી ન શકીએ, હમ્મ. બીજું કોઈ પ્લાન છે, અહીંયા સારું એવું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે ક્લિનિક ખોલી શકો છો, ના હમણાં અ અમારી બાજુમાં એક છોકરી દીધી અને એને હમણાં જ ગવર્મેન્ટમાં મળ્યું હમણાં કાલે જ એના મમ્મી મળ્યા હતા ને. તો એને કાલે જ કીધું કે એને ફિજીિયો થેરેપી જ કર્યું તું એને બી કર્યું હતું. તેને મળી ગયું આપણેે શું. ગવર્મેન્ટમાં. કેટલાક સત્યાવીસ કે અઠ્યાવીસ હજાર એની સેલરી છે નાના છોકરાઓ થી માડીને મોટા મોટા બધા આવે એવું છે પાંચ વરષ અને એમા રેહશે. કોન્ટ્રાક બેઝ પર અને પછી એને લઈ લેશે ગવર્મેન્ટમાં. મિસ કે જે બેનિફિટ સોય છે ને ચલો સારું. સ્થાન જે છે હા. સારું, હું તો બેટા હાઉસવાઈફ છું.
અચ્છા.
હમ, મારી એજ કેટલી હશે ખબર શે.
મારા મમ્મી ને આવજે હા.
તો પછી પણ મને કેવું આમ ફ્રી બેસવું ગમતું નથી. એટલે મને મજા આવે છે ફરવાની નવા નવા ફ્રેન્ડ મળે વાત કરવાની મજા આવે અને ઓલ રેડી હું ઘરે બી મારું વર્ષ તો ચાલુ જ હોય છે, હું રાખડી બનાવું છું. ચોક્સો ડાઇઝના સેટ બનાવું છું, સાડી નહીં ઝાલર કરું. ચણિયાના. એ વાત તો કરું છું, હમ, હું તો નડિયાદમાં રહું છું તું ક્યા રહે છે. કઈ નઈ અવે તો આપણે કોરિયર સર્વિસ કેટલી ઘણી સારી છે. હા, બધું શાંત થઈ ગયું, પણ હવે તો ટોટલી ઓનલાઈન વર્ક થઈ ગયું પછી કુરિયર વાળા તો કમાવા જોઈએ. અત્યારે કઈ એવું નથી કે બઉ શક્ય હોય. હમ્મ એવરીથીંગ ઇટ્સ પોસિબલ, હમ્મ. એટલે વાંધો નથી આવતો. હા અને મારા કસ્ટમર બધા બાર થી હોય છે, મારે તો કેવું? એમપીને, રાજસ્થાની મારી રાખડીઓ જાય છે, સેટ બી જાય છે. ઇસ્ટાગ્રામ પર મોકલ, હું બી રાજસ્થાની છું, હા હું પણ રાજસ્થાની છું, શું વાત કરશ.. સરસ, તઈ પ્રોપર ક્યાંની
અમે શું કેવાય પાલી જિલ્લાના
અલી જીલ્લા એવું ના ખબર પડે, જયપુર, ઉદયપુર એવું જ ખબર પડે, બીજું ખબર ના પડે.
ના, જતપુરને બોરલી મારણી
એ આમ ફરવા ગયા હોય બધા પણ, તમ નાના- નાના ગામડા હોય ખ્યાલના ના હોય, આપણે બધા
હા
એટલે આપણે હું કે જયપુર બાજુ ઉદયપુર બાજુ તો ખબર પડે, અવ જયપુર, ઉદયપુર છે. ખબર પડે, હમ્મ પણ પહેલા કરતા તમારે ઘણું સારું છે, નહી તો પહેલા તમારે શોકરીયો પહેલા ભણતી નથી. તો છોકરીઓ બી સારું એવું ભણે છે, તમારા માં, અમને આવું પણ હવે, એવું કશું નહીં રહ્યું, બધાની કે પહેલાં આપણે તો જોયું હોય, તો તમારા રાજસ્થાનમાં છોકરીઓ બઉ ભણેલી જ ના જોવે, હવે તો ઘણી બધી છોકરીઓ બહુ સારું ભણે છે. હવે તો ભણાવે છે, હમ્મ જેમ, જેમ.. મેન વસ્તુ છે, એજ્યુકેશન- એજ્યુકેશન જેમ વધ્યું છે ને, એમ એમ બધાના એ બી વધ્યા છે. સમજે છે, લોકો કે શું એજ્યુકેશન એટલે શું છે? એવું કઈ એજ્યુકેન લીધું, એટલે જોબ જ કરી. પણ આ એવા એટલા સમજુ બી બનેને આપડે આપડા, એ નઈ તો કઈ નઈ આપડે આપડા છોકરાઓને બી ભણાવી શકે ને, એ બહુ છે.
હમ
એક આપણે નોલેજેબલ હસુ તો આપણે સમજાઈ શકશું, નહી નોલેજ ના હોય તો શું સમજાવવાના છે આપણે હા, એ બરોબર છે, નહી તો છોકરું આવે છે જાય છે, હોમવર્ક કરાઇ લીધું, ડટોરલ લગાવી દીધું, પતી પણ આપે શું નોલેજ હશે આપણી પાસે તો આપણેે એને સમજાવી શકીએ. કે બેટા આમ નઈ, આમ હા થોડી રીત બદલાઈ જાય. પણ આપણે આપડી રીતે કરીએ, એની રીતે કરી આન્સર લાઈન બતાઈ એ એટલે એને થોડું હું બી કર, હું મારા મારી મમ્મી હતી ને મારી મમ્મી આયુર્વેદિક માં હતી. આર. એમ. ઓ. પોસ્ટ પર ગવર્મેન્ટ સર્વન્ટ તો, એનું મેથ બોવ જ ફાઈન તો અમને લોકો રીતો બદલાય આપણી કારણ કે, આપણે ઇંગ્લિશમાં કરી, એ લોકો ગુજરાતીમાં ભણેલા એટલે થોડુંક ટફ લાગે. પણ મમ્મી કે કે ચલ તું સમ કરું, હું પણ સમ કરું અને અમે બે જણ સમ કરીએ અને આનસર લાવવાના એવું સેમ મે એ જ પ્રોસેસ મેં મારા છોકરાઓ જોડે કર્યો. તે જ ન હવે, વાંધો નથી આવતો પણ કેવું આપણે ભણેલા ના હોય. તો શું કરીએ? કશું ના કરી શકીએ. ના બરોબર છે, જો પેરેન્ટ્સ ભણે જોડે છોકરાઓની, તો છોકરાઓને બી વધારે સારું ફાવે આપણી લોકો જોડે બેસી રહીએ તો કંઈ મતલબ નથી, પણ જો આપણી જોડે-જોડે એમની જોડે બી કરીશું તેમને એવું થશે હું કઈ ઊંધું બી કરીશ તો મમ્મી ને તો ખબર પડી જશે એને આવડે છે એટલે ઉલ્લું બી તો ના બનાવી શકે ને વાત બોલ કે સાચી છે કે ખોટી છે બરોબર પૂરી પૂરી સાચી છે મેન આ વસ્તુ છે. મમ્મી અને કદાચ એક બે હાચા પડી તો કે મમ્મીને તો આવડે છેને ઉલું ના બનાવત એટલે બીચારો કઈક આગું પાછું કરતો હોય તો સીધું સીધું કરવા મળે
તમે બતાવ છો
હા અવાજ પાછો નાનો થઇ ગયો હલો હા હવે અવાજ આયો હા તો તમારે એ ચાઈલ્ડ કેટલા મારે એક સન ને ડોટર છે સન કોલેજમાં છે. આઈટીમાં છે એન્જનીયરીંગ
હમ
અને ડોટર છે ઇલેવન્થ સાયન્સ બાયોલોજીમાં
એ સરસ
સરસ હમ હ એટલે એમ કોમ છું પણ મે અહીંયા જોબ નહીં કરી મેં મારા છોકરો જોડવા માટે ટાઈમ એ કર્યો તો બસ હવેશ આપડે ચિંતા નહી ને છોકરા જો આપણે હું હું જોબ કરવા જાઉં છોકરાને ટ્યુશનમાં મોક એટલું તો શું થાય એના કરતાં હું જ ઘરે રહીને ભણાવી શકું હો તો પછી લોકોનો પાયો બી પાકો થાય અત્યાર તું માની નહીં મેં અત્યાર સુધીમાં માર છોકરાઓને ટ્યુશનમાં નહીં મૂક્યા બધું જાતે કરીશ હા મો દવ મારો સન છે એન્જિનિયરિંગમાં છે. ખાલી એલે ટ્વેલ્થમાં આવ્યો ઇલેવન્થ ટ્વેલ્થ જેઈ માટે ને ક્લાસ કરાયા એ જ. અને મારા બેટીને તો હજી બી ના જ પડે છે અમારે ટ્યુશન જવું નહીં ટ્યુશન શું એ ટ્યુશન જવાનું કે કં કંટાળો આવે છે ડબલ ડબલ હોમવર્ક કોણ કરે કે ટ્યુશન શું છે એ જોયું જ નથી બેમાંથી એક કે છોકરાઓય. હમ્મ મેન વસ્તુ છે આપડો પાયો પાયો પાકો હશે તો આપડે કરી શકીએ મેન વસ્તુ આપડે કરી ક્લીયર હોવો જોઈએ કન્સેપ્ટ ક્લિયર હતા એટલે અત્યારે કરીશ કે એ લોકોને ક્યાં સુધી ભણાય કોરોનો આયો ત્યાં સુધી ભણાવ કોરોના આયો પછી બ્રેક પડી ગઈને મારે એટલે પછી કઈ દીધું બેટા હવે મારાથી નઈ થાય હવે જાતે કરો. પન કોન્સેપ્ટ બે બેઝીંક હતું ફાઇન એટલે એ લોકોએ જાતે કરી લીધું. હ પછી કોરોના પછી કહી દીધું. હ અને કોરોના પછી મને કઈ બી દીધુ મમ્મી આજે તો અમ અમારી માટે ટાઈમ બહુ કાઢ્યો તે હવે હવે તારે તારું પોતાનું કઈ કરવુ હોય તો કર હવે. તો હવે એમાં બી મને સપોર્ટ કરે. ના આપડે બરાબર છે ઘરે બેઠા બેઠા બધું થઈ ગયુ છે. હમ્મ તો તો મારી એક્ઝામ આવાની છે કર અમે ના વાંચવાનું કો થાય થાય તો ધીમે ધીમે વસ્તુ છે ટાઈ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજ કરતા આવડી જાય ને.
હા અને હું બી એનામાં નવી નવી જ છું.
થઈ જશે થઈ જશે. અને હું તો પાછી એવું બી નહી એકલું આ કરું છું. પાછું એક ઓનલાઈન વક બી કરું છું હું બીજાનું.
એટલે મારી પાસે આમ બહુ ટાઈમ હોય ની. હમ્મ અવાજ કપાય તો મને તો તારો અવાજ જ નહીં આવતો ઝીણો ઝીણો આવે છે. તમારો અવાજ કપાય કપાય ને આવે. બસ તું ગ તું હેન્ડ સ્પ્રે નાખ્યા છે? તો તારો અવાજ ઘડીકમાં ઝીણો થઈ જાય છે કે ઘડીકમાં મોટો થઈ જાય છે.
અહીંયા નેટ
અયા નેટવર્ક ઇશુ થતા હતા વાતાવરણ બી ચેન્જ થયું છે અહીંયા એટલે.
હા.
હા એટલે ઓકે ચલ બીજું કંઈ હોય તો બોલ? નહી તો કૉલ ઓવર કરું? ઓકે ચલ બાય જય શ્રી કૃષ્ણ.